એકદમ મજામાં તમે કેમ છો બધા સારા તોશો ને ભાઈ
હા બધા સારા છે ને એકદમ મજા જામાં છે ને બધા ઘરે ખુબ સારી રીતે હમણા આરામ કરી રહ્યા છેને બધા લોકો મજા કરી રહ્યા છેનેમ તો મારે તમારે સાથે વાતચીત કરવી છે કે આજકાલના હમણાં જે ગરમીમણા ચાલી રહી છે તે એમાં બધા લોકો આમ શરમાં દોડવાનું કે પછી આમ ચાલવાનું કે પછી યોગા કરવાનું એ લોકો ગમતું નથી કારણ કે જે ઠંડી આવે છે મોસ્ટલી એમાં બધા લોકો કરે છે પરંતુ એવું નહી કે આપડે જે ઋતુ પ્રમાણે બધા લોકો એવું કરે છે એવું નહીં કરવું આપડે જે ફિટનેસ આપ રાખવી હોય તો પછી આપણેે ગમે તે ઋતુમાં આપણે સવારમાં ઉઠીને દોડવું જોઈએ ચાલવું જો યોગા કરવું જોઈએ એ ખુબ મહત્વનું છે કારણ કે આપણે જેટલું આપણા શરીરને જે કષ્ટ આપવું એટલે જેટલું આપડ આળસું શરીર ની બનાવશું તેટલું આપણા માટે સારું છે કારણ કે આપણેે જો હવામાં ઉઠીને પછી આપણે ગમે ત્યાં એટલે મોડા ઉઠવાનું એવું બધું કરશું તો પછી આપડું શરીર એટલું પેલું ઠંડુ પડી જશે ને આપણને આલસ- ખૂબ લાગશે એટલે કે માટેરે એજ કેવું છે કે આપણે ફિટનેસ જો રાખવી જોઈએ તો પછી આપડે આવું બધું યોગા કરવું જોઈએ જીમ જવું જોઈએ અને આપણેે જ ઘરે જ આવું ખુબ કામ એટલે કે જે પેલું કામ કરવું જોઈએ અને આપણે સવાર માં ઉઠીને દોડવું જોઈએ તો આપણા શરીર ને સવારમાં સ્ફૂર્તિ રહે છે અને આપણને આગળ જતા ખૂબ કામ આવવાની છે બાકી તમારે શું કેવું છે ફિટનેસ તો આપણે રાખવી ખૂબ જરૂરી જ છે એમ તો
હા ભાઈ તમારી વાર એકદમ સાચી છે જો આપણે ફિટનેસ રાખીશું ને તો જ આપણે મતલબ અ તંદુરસ્ત રહી શકીશું કારણ કે જો મતલબ આપણે તંદુરસ્ત ના રહીશું ને તો આપણને આગળ જતા ખુબ જ વધારે તકલીફ એવું રહી શકે છે કારણ કે તમને ખબર છે જયારે પણ આપણી ઉમર થશે તો ત્યારે તમને ઉમર વાળા લોકોને કેટલીક વાર જોયું હશે કે મતલબમાં તે લોકો ચાલીસ સરખીટ ના ના શકે અને મતલબ સરખીટ ઉભી પણ ના રહી શકે તો તે લોકો જયારે ફિટનેસ ના રાખેલી હોય એટલે એવું થાય છે કારણ કે જો તમે પચાસ વર્ષના આપડા બાજુ ના લોકો જોય હો અને પચાસ વર્ષના માં જે સેલબ્રિટી લોકો હોય છે એ લોકોને જો તમે તો તમને એકદમ ખબર પડી જશે કે મતલબ માં કેમ એવું જોવા મળે છે કારણ કે છે ને જો સેલિબ્રિટી લોકો છે ને પહેલાથી જ ખૂબ જ વારે એક્સરસાઇઝ કરે અને બહારનું ખાવાનું ખૂબ જ વારે એવું ટાળી દે એથી કરીને તે લોકોની સ્કીિન પણ સારી રહે અને એ લોકો ફરે પણ અને એકદમ પચાસ વર્ષ ના હોય તો પણ મતલબમાં એવું ના લાગે કે એ લોકો પચાસ વર્ષના છે કારણ કે તે લોકો એક્સરસાઇઝ રોજે કરે અને બહારનું ખાવાનું ખુબ જ વધારે ઓછું ખાય અને જેથી કરીને એ લોકોની સ્કીિન પણ ખુબ જ સારી રહે તો જો આપડે પણ એવું બધું કરીએ તો મતલબ માઆપણે પણ સારી રીતના સારી સ્કીન અને સારી રીતના તંદુરસ્ત એકદમ રહી શકીએ તો મારે તો બસ એટલુંક જ કેહેવું છે કે તંદુરસ્ત રહેવું તો આપણે મતલબ બધાને જ ગમીશું અને તંદુરસ્ત રહેવાથી આપણા શરીરને પણ ખૂબ જ વધારે અ ખુબ જ વધારે આપણને સારું પડી શકે છે
હા ભાઈ એટલે કે આપણે તંદુરસ્ત રહેવું જોઈએ અને યોગ્ય આપણા શરીર ન સારવાર કરવું જોઈએ કારણ કે આપણા શરીરનું હમણાંથી જેટલું સારવાર રાખશું ને તેટલું આપણા માટે સારું છે કારણ કે આપણે હમણાં આવા આરસું શરીર બનાવશું તો પછી આગળ જતા આપ એવું જ થવાનું છે અને આપડે ખાઈને પછી બેસી જાય એવું નહી કરવ જોઈએ કારણ ખાઈને પછી થોડું ઘણું ચાલવું ખુબ જરૂરી છે કારણ કે જેટલું સવારે એટલે કે જેટલું આપડણે સવારે જેટલું દોડીએ ચાલીએ તેટલું જ પછી આપણે જમીનને પણ ચાલવું જોઈએ કારણ કે જમીને પછી આપડે દરેક સુઈએ જ જઈએ તો પછી આપડું શરીર કેવું થશે અને સુવિધા જવાથી પછી આપ ફેટ પણ વધશે અને આપ શરીર ન વજન પણ વધશે એટલે એ વિચારવું જોઈએ કે આપણેે યોગ્ય પ્રકાર પછી રાત્રે જમીને આપણે એટલે ચાલવું જોઈએ અને બેસી ન જોવું જોઈએ એલે થોડું એક કિલોમીટર દોઢ કિલોમીટર જેટલું ચાલવું જોઈએ પાછું રિટર્ન આવી જવું જોઈએ કારણ કે તે આપે જે જમેલું હોય છે તે પચી પણ જાય છે એટલે મારેજ કેવું છે કે આપ શરીર ન સારવાર યોગ્ય રીતે રાખવું જોઈએ કારણ કે આપણા શરીરમાં કારણ કે ઘણા બધા ડોક્ટર આપણને સલાહ પણ આપે છે કે તમે એટલીસ્ટ તમે મન માં એક વાર તમે પોતાના શરીરનું ટ્રીટમેન્ટ કરાવો કારણ કે તમારા શરીરનું ટ્રીટમેન્ટ તમે કરાવશો તો તમારા શરીરમાં શું ખામી છે શું પેલું છે તમને ખબર પડશે કારણ કે એવું હમણાં રોગો તો ઘણા બધા એવા છે કે આપણને રોગ થાય છે પરંતુ આપણને ખબર જ નથી કે આપણને થયેલા છે એટલે કે જે ડૉક્ટર છે તે પણ આપણને સલાહ આપે છે કે આપણે એવું કરો કારણ કે તમે આવું મંથલી તમારા શરીરનો ટ્રીટમેન્ટ ચેક કરાવશો તો તમારા માટે સારું જ છે કારણ કે તમારા શરીરમાં શું રોગ છે શું ખામી છે તમને ખબર પડી જશે તમારા શરીરમાં કોઈ ખામી નહીં હશે તો પણ આ તમને ખબર થશે ને આટલું શું કરવું કારણ કે એવું આપણે ટ્રીટમેન્ટ કરવું ખૂબ જરૂરી છે કારણ કે આપણને હવે ટ્રીટમેન્ટ નહીં કરશું ને આવો કોઈ પ્રકારના રોગ થશે ત પછી ખબર જ નહીં પડશે અનેને આગળ જતા આપણને એ ખૂબ નુકસાનકારક પણ થઈ જાય છે એટલે કે આપણે એ વિચારવું જોઈએ કે આપણે યોગ્ય રીતે પોતાના શરીરની સારવાર કરવી ખૂબ જરૂરી છે કારણ કે આપણે હમણાં જ આવો પોતાના શરીરો કાળજી ની લેશો તો પછી આગળ જતાં આપણને ખૂબ આપણને ટોપિક થવાની છે કારણ કે હમણાંના ઘણા બધા યુવાનો છે કે પછી ઘણા બધા આજકાલ ના બાળકો છે જે જમીને પછી આવીને દરેક બેસી જ જાય છે ટીવી લઈને ફોન લઈને એવું કરે છે અને એવું નહીંવું જોઈએ કારણ કે જે આજકાલના જે બાળકો છે યુવાને તો યોગ્ય એ લોકોને શરીર ને સારવાર રાખવી ખૂબ જરૂરી છે કારણ કે એ લોકો આજકાલની પેઢી આપણે આવનારી ભવિષ્યમાં ખૂબ સારું કરશે આપણે એવું માનીએ છે એટલે કે આપણેે એ જ વિચારવું જોઈએ કે આપણે જે રમત ગમતમાં ઘણા બધા પ્રસિદ્ધ એવા ગણા ક્રિકેટ છે ફૂટબોલ છે પછી હોકી છે એમાં ફિટનેસ ખુબ જરૂર જો છે કારણ કે આપણને રમવા માટે એટલે કે જે ક્રિકેટરો છેધ પોતાનું આખું શરીરનું મેન્ટેન એ લોકો બું કરે છે કારણ કે એ લોકો વીસ ઓવરની મેચ રમવી પડે છે વન ડે રમવી પડ છે પચાસ ઓવરની મેચ અને ટે ટેસ્ટ મે તો ખુબ પાંચ દિવસની લાંબી હોય છે એટલે પાંચ દિવસ તકે એવું ખુબ મહત્વનું કહેવાય છે એમ એટલે કે એ લોકો જો ફિટનેસ નની રાખલી હશે પાંચ દિવસ એટલે કે પહેલા ઠી તો પછી એ લોકોને પાંચ દિવસમાં રમી નહી શકે કારણ કે ક્રિકેટમાં તમે જાણો છો કે ફિટનેસ નની હશે તો પછી ત્યાં કિકેટમાં સિલેક્ટ પણ નહી થાય એમ અને ફૂટબોલ છે ફૂટબોલમાં પણ એવું જ હોય છે કાર કે ફૂટબોલમાં રનિંગ કરે જ કરવું પડે છે કારણ કે જેમ ફૂટબોલમાં મહાન મહાન એવા ક્રિ રોનાલ્ડો મેસી છે એ લોકો જે એમ જ નથી બનેલા સુપર કારણ કે એ લોકો ઘણી મહેનત કરેલી અને પછી એ લોકો આ પેલી ઉપર ઉપરસ્થિખર પર પહોંચાય કારણ કે આટલી ફિટનેસ કરવી ખૂબ રાખવી ખૂબ જરૂરી છે કારણ કે હમણા આ બધા રમતો છે તે એમાં ફિટનેસ રાખવી ખૂબ જરૂરી છે કારણ કે મેં અમારા જે સ્કૂલમાં બધું રમાડે છે તેમા મોસ્ત એટલે કબડ્ડી એવામાં પણ ફિટનેસ હોવી ખૂબ જરૂરી છે કબ્ડી તમે જાણો છો કે આપડા પગનું મુમેન્ટ આપો વધારે આદર હોય છે એટલે પછી જ આપણે ભેલું કરી શકીએ છીએ એટલે કે કબડ્ડીમાં હું પણ ભાગ લીધેલો અને અમે અમારી જે સ્કૂલની ટીમો વિન પણ થયલી કે જ્યારે અરી સારી ફિટનેસ થતી ને અમનેં પણ સારી ફિટનેસ છે કારણ કે અમં પણ હું જીમમાં જાઉ છું ઘણા બધા પ્રકારની પ્રવૃત્તિ કરું છું ફિટનેસ માટે એટલે કે મને તો ફિટનેસ સારી રાખવી મને ખૂબ ગમે છે કારણ કે આપણે જેટલી સારી ફિટનેસ રાખું તેટલું આપણા શરીર માટે ખૂબ સારું કહેવાય છે બાકી તમે તો તમારી ફિટનેસ રાખને તમે કે મતો ઘર નુજ ખાતા કારણ કે ખાવાનુ ખુબ ટાળવું જોઈએ કારણ કે બારનુ ફરી તમે જાણો છો કે આપણા શરીરમાં શું ઇફેક્ટ થાય છે
હા ભાઈ મારે પણ એવું જ કેવું છે કે બહારનું ખાવાનો મતલબ આપડે ઓછું જ ખાવું છે કારણ કે બહારનું જે ફાસ્ટ ફૂડ હોય છે તો તેનાથી આપડા શરીર ને ખુબ જ વધારે એવી તકલીફ થાય છે કારણ કે ફાસ્ટ ફૂડ એવી વસ્તુથી બનતું હોય જે આપડા શરીર માં જલ્દી પચતું પણ નથી અને આપણને કમજોર કરી દે છે જેમ કે આપડણે પાાવ ને બધું ખાઈએ છીએ તો આપડા શરીર માટે ખુબ જ ખરાબ ગણાય છે અને તેનાથી ખુબ જ ચરબી ને એવ પણ વધી જાય છે પણ જેથી કરીને પાાવ અને બ્રેડ ને એ બધું ખાવાનું ટાળવું જોઈએ અને ઘરનો એકદમ સાદો ખોરાક ખાવો જોઈએ સાદો ખોરાક ખાવાથી શું થાય કે મતલબમાં આપડે એકદમ સારા રહીએ અને આપણને કોઈ પણ એવું મુશ્કેલ સામનો ન કરવો પડે અને તેલ વાળું એકદમ ઓછું ખાવું જોઈએ જેથી કરીને આપણને મતલબ એસિલીટી થી માંરીને બીજા બધા જે ઉધરસ થી મામાંરીને એ બધી બીમારીઓથી આપણે છુટકારો પાાવી શકીએ છીએ અને સાથે સાથે આપણે એક્સરસાઇઝ પણ કરવુ જ જોઈએ અને મેટો રોજી યોગા કરું છું અને યોગા કરવાથી પણ એકદમ મતલબમાં જીમ જાય તે બરાબર છે કારણ કે તમને ખબર ખબર જ છે કે અ આપણા જે પૂર્વજ લોકો હતા તે લોકો પહેલાથી જ યોગા કરતા હતા તો જેથી કરીને તે ઓને ખુબ જ વધારે એવું સારું પડતું હતું કારણ કે યોગા કરીને તેઓ ખુબ જ વધારે એવું મતલબમાં અંદર થી પોતાના શરીર ને એવું કડક બનાવી લેતા હતા કે મતલબમાં તે લોકો ખુબ જ વધારે એવું સારું કામકાજ કરતા હતા પરંતુ આપડા હાલના સમયમાં યોગાને બધા નકારી દીધું છે અને નકારવાથી શું થયું છે કે યોગા નકારથી એ લોકોને એવું થયું છે કે મતલબમાં યોગા મતલબ ખુબ જ ચીપ વસ્તુ છે પરંતુ તમે બહારના લોકોને તો શો તો તે લોકો પણ મતલબ યોગા ખુબ જ વધારે એવું કરે છે અને યોગા કરવાનું તે લોકોને ખબર પડી જો કઇ છે કે મતલબ યોગા એ ખુબ જ જરૂરી વસ્તુ છે અને યોગા થી મતલબ જીમ જાય એટલું આપણને પરિણામ મળી શકે છે, જેથી કરીને મે હવારમાં એક ટાઈમ યોગા કરું છું અને ધ્યાન કરું છું, કારણ કે ધ્યાન કરવાથી ખુબ જ વધારે એવો આપણને ફાયદો અ કરી શકે અ ફાયદો થઈ શકે છે જે થી કરીને મેં ધ્યાન પણ કરું છું અને ખુબ જ વધારે એવું સારું લાગે છે કારણ કે સવારમાં એકવાર આપેડે જો આમાં પંદર વીસ મિનિટ ધ્યાન કર્યું હોય એકદમ અંદર ઊંડી સાસ લેતી હોય તો આપણું શરીર એકદમ સારું થઈ જ છે મન પણ એકદમ શાંત થઈ જાય છે જેથી કરીને ધ્યાન કરું છું. અને બધાને ધ્યાન કરવાની પણ કઉ છું, જેથી કરીને ખુબ જ વધારે સારું પડી સકે છે.
હા ભાઈ એટલે કે આપડે શરીર ન સારું ફિટનેસ રાખવી ખુબ જરૂરી છે કારણ કે આપડે જેટલું શરીર ન સારી ફિટનેસ રાખશું તો પછી આપ ડે યો ગ્ય પ્રવૃતિ કરશો, કોઈ પણ કામ કરશો ઘરનું પછી કોઈ એવું આપડે કઈ ભવિષ્યમાં કઈ કામ કર છું તો આપણેે સ્ફૂર્તિ રે તો આપડા માટે શરીર માટે સારું છે, કારણ કે આજકાલના જે યુવાનો છે તે બહારનું ખાવાનું ખુબ વધારે રાખે છે જેમ કે પીઝઝા છે, બર્ગર છે, મંચુરિયન છે ઘણા બધા પ્રકારના ફાસ્ટ ફૂડ છે. તે લોકો ને ખુબ ગમે છે પરંતુ એ લો કો એ નથી વિચારતા તા એ ખાવાથી એ લોકના શરીરમાં શું થશે આગળ જતા? કારણ કે એ તો ખાવું જ જોઈએ જ નહી, કારણ કે જે એ લોકોમાં જે માયોની છે ચીઝ હોય છે તે આપણા શરીર ને ખુબ પેલું બનાવે છે ફેટ વાળું બનાઈ દે છે, એટલે કે વિચારવું જોઈએ કે આપડે આ બધી જે વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, કારણ કે આપડે જો આવું વસ્ સુ તો પછી આપણા વેલું માટે શું થશે એટલે કે આપણા શરીર ને સ્વીટનેસ જ ની રેશે એમ એટલે આપડે આવું બધું ખાવાનું નકારવું જોઈએ, કારણ કે આપણેે જો આવું બધું કરશું તો પછી આગળ જતા આપડ શું થશે એ વિચારવું ખુબ જરૂરી છે, કારણ કે આપડે આપડે આવું બધું ભાસ્ટ ફૂડ છે, એવું આપડે ગમડે થી જ ખાવાનું વધારશું તો પછી આગળ જતાં આપણના શરીરનું વજન ખૂબ વધવાનું જ છે એટલે કે આજકાલના યુવાનોને આવું બધું ભાવ ખૂબ છે, હવે એ લોકોને માતા પિતાએ સમજાવવું જોઈએ કે એ લોકો મોસ્ટલી ઘરનું ખાવું જોઈએ અને ઘરનું વધારે ખાવાથી એ લોકો શરીરમાં ખૂબ પૌષ્ટિક આહાર અને ખૂબ પ્રોટીન વધે છે કાળ કે હમણાં તો તમે બધા ફ્રૂટ ખાવો જોઈએ, કેળા ખાવો જોઈએ, તરબૂજ ખાવું જોઈએ પછ શેરડીનો રસ પીવો જોઈએ એ બધું ખાવાથી એ લોકો શરીરમાં સારું એનર્જી રહે અને યોગી રિટી એ લોકોને ખુબ સ્ફૂર્તી રહે, કારણ કે હમણાં થી તે લોકો આવું બધું ખાશે, ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે હમથી તે લોકો ના શરીરમાં એટલું બધું પ્રોટીન ની રહેશે અને એ લોકોને આગળ જતા મઠાવાનું જ છે એમ એટલે કે આજકાલના જે માતા પિતા એ લોકોને આ આવા બાળકોને વધારે ખાયતા એ લોકોને સમજાવવું જોઈએ કે તમે મોસ્ટલી ઘરનું ખાવો અને બહારનું ખાવો જોઈ જ નહી. સારું રો ભાઈ આપણેે મળીએ પાછા, હવે તો આવું બધી પરિસ્થિતિ થવાની જ છે ને આપડે પોતાના શરીર પર વધારે ફિટનેસ રાખશું, તેટલુ આપણા માટે સારું છે.
હા ભાઈ ચાલો મળીએ પાછા.